જે શી કાઈ કેમ છો? મજામાં છો ને.
હા એકદમ મજામાં. તમે કેમ છો?
હા અમે પણ મજામાં છીએ. શું કેવું બધા ઘરે સારા છે ને?
હા એકદમ સારા તમારા ઘરે બધા સારા છે અમારા ઘરે તો બધા સારા જ છે.
હા મારી ઘરે પણ સારા છે શું કેવો અત્યારે તો હાલના સમયમાં તો ડિજિટલ પેમેન્ટનો ખુબ ઉપયોગ ચાલી રહ્યો છે તમે પણ ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કરતા હશો ને.
હા ભરી ડિજિટલ પેમેન્ટ તો મારા ઘરના બધા જ યુઝ કરે છે અને હું પણ ખુબ યુઝ કરું છું અને કેના કારણે બધા જે પણ ખર્ચા હોય છે ઘરના નાના નાના મોડા એ પણ ઓનલાઈન કરી દઉં છું તમે તો કરતા હ
હા અમારી ઘરે પણ પેલા ડિજિટલ પેમેન્ટ એટલો ઉપયોગ ન કરતા હતા. પરંતુ ધીરે ધીરે હવે મને પણ આવડી ગયો અને મારા ઘરના મેં દરેક વ્યક્તિને ડિજિટલ પેમેન્ટ શીખવાડી દીધું અને અત્યારે તો એટલા સારી રીતે ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કરે છે. પેલા મારે ઘરે પણ ખુબ જ ડરતા હતા ડિજિટલ પેમેન્ટ નો ઉપયોગ કરતા પછી હવે ધીરે ધીરે બધા લોકો ડિજિટલ પેમેન્ટ નો ઉપયોગ કરે છે ને ખુબ જ સારી રીતે બધા બિલો છે ઓનલાઈન ચુકવણીઓ છે અને લેવા દેવા છે બ ઘરે બેઠા યોગ્ય રીતે સારી રીતે મસ્ત રીતે કરી શકે છે. બરાબરને.
કે ડિજીટલ પેમેન્ટ તો આજકાલ દુનમાં ખૂબ વધી રહ્યું છે કારણ કે બધા લોકો એ યુઝ કરવા માટે ખૂબ એટલે કે ગમને ગમે છે ને ઝડપી પણ છેને સરળ છે એમ અને ખર્ચા એટલે ઓછું જ છે કારણ કે પેલા તો તમે જાણો છો કે પેલા બધા રોકડમાં વ્યવહાર કરતા હતા. જેના કારણે લોકોને એક ઘરેથી બીજા ઘરે એક વ્યવહાર કરવાતા બીજી જગ્યા જવું પડતું હતું એટલે કે જે તે આપના વાહન વ્યવહારનો ખર્ચમાં ખુબ વધતો હતો કારણ કે ઘરે બેઠા એ લોકો પૈસા આપી ના શકે કારણ કે પૈસા તો આપડે બહુ ખુબ સાચવી ના કરવું જે કારણે એ લોકો ત્યાં ત્યા રુબ રુ આપી દેધા પરંતુ હવે તમે જાણો છો કે ઓનલાઈન પેમેન્ટમાં આવે તો ઘર બેઠા આપણે બીજાના ખાતામાં પૈસા નાખી દઈએ છીએ એટલે નાખાય છે એટલે કે જેના કારણે આપ સમય પણ બચે જ છે અને આપડો જે પેલું પણ હોય તે પણ વાહન વ્ય ખર્ચ પણ આપ બચી જાય છે જેથી કરીને આપણને ઓનલાઈન તમે આમ ખુબ આપણને વધુ કામ આવે છે શું તમે જે હમણાં જે તમે શું હમણા કરી રહ્યા છો ઓનલાઈન પેમાનો ક તમે કઈ કામ કર્યું એટલે કઈ ખર્ચા ચુકાવ્યા પછી કોઈ પણ વ્યવાર કરી રહ્યા છે તમે તો.
હા અમારી ઘરે પણ જે લાઈફ બિલ છે. તે ગેસ બિલ છે અને જે ફો ફોનમાં રિચાર્જ કરવાના બિલો છે ટોટલી બધા ઓનલાઈન જ કરીએ છ છે અને જે દુકાન ના બિલો હોય છે એ બધા અમે ઘર બેઠા ઓનલાઈન જ ભરી દેએ છે. એના કારણે અમારે કશે જ બહાર જવું પડતું નથી બિલ પેમેન્ટ કરવા અને ઘરે બેઠા જ અમે કરી દઈએ છી અને અમારી જે ઘરથી બહાર જવાની જે મુસાફરી છે તે અમે રોકી શકીએ છેએ અને અમારો ટાઈમ પણ બચે છે. જેથી કરીને ઘરે રહીને તમામ પ્રકારના બિલ અમે ચૂકવી દે છે. કારણ કે મારી ઘરે પેલા બો ડરતા હતા અને મારા પપ્પાને અને દાદા ને એ લોકોને ખુબ એવી તકલીફ હતી કે એ પૈસા ચૂકવાશે કે કેમ યોગ્ય રીતે તે થઈ જશે ઘરે બેઠા કે પછી તેમાં કોઈ બીજાના અકાઉન્ટમાં જતા રહેશે ને એ રીતે એ લોકો ખૂબ ડરતા હતા પણ મેં એ લોકોને શીખવાડ્યું અને એ લોકો એ પણ એક બે વાર એવી પોતે ટ્રાય મારી અને પછી ઉપયોગ કર્યો અને એ ખુબ જ સરળતા રીતે ઉપયોગ કરે છે. અને દરેક બિલ હવે તમાંરી ઘરે ઓનલાઈન જ ચૂકવાય છે.
હા, બરાબર કારણજ્યાં અમે પણ ખુબ વધારે યુઝ કરીએ છીએ ઓનલાઈન પેમેન્ટ. કારણ કે, તમે જાણો છો કે ઘરના જે ખર્ચા હતા લાઈટ બિલ કે પછી અન્ય પ્રકારના ગેસ બિલ એવું બધું આપડે ત્યાં જવું પડતું હતું જ્યાં એ લોકોનું જે કેન્દ્ર હોય ત્યાં આપડે જે આપડું બિલ આવેલું હોય છે લાઈટ બિલ ત્યાં આપડે ત્યાં જવું પડતું. લાઈનમાં ઉભી રેવું ઉભી રેવો પડતો. જેના કારણે આપણો ટાઈમ પણ વેસ્ટ થતો હતો. અને આપડો શરીરને પણ તકલીફ હતી. જેના કારણે હવે તો ઓનલાઈન સુવિધા મળી ગઈ છે. અને આધુનિકમાં તમે જાણો છો બધું જ હવે તો ઓનલાઈન થઈ જાનું છું. કારણ કે, લોકોને એવો ટાઈમ નથી મલતો કે જવાનો કે થો ઉભી રેવાના લાઈનમાં એવું બધું અ એવું બધું થાય છે. એટલે સરકારે તો ઓનલાઈન તો મારી સારી વસ્તુ કાઢ્યું છે. પરંતુ, એનો ઉપયોગ સારી રીતે કરવો જોઈએ એમ કારણ કે એનો જ્ઞાન નહી હોય તો એનો ઉપયોગ કરીએ તો પછી આપણને જ ખૂટ જાય છે. જેના કારણે આપણે ખુબ સાવચેતી રાખવી જોઈએ કારણ કે હું પણ હું તો એ પણ જોયું છે કે અમારા જે ગામમાં બધા લોકો લ કરે છે. પરંતુ અમારા જે ગામમાં પાડોશીઓ છે તે એને એટલે કે બહુ નાની હતુંને તેને નાખી દીધું હતું. બધી બેંક ડિટેલને બધું પછી એણે એવું કરેલુ કે બીજાના ખાતામાં એને કોઈ પાંચ હજાર જેવા લાખો જેના કારણે પચાસ હજાર નાખી દીધા હતા. અને જે એને નાખ્યા હતા તે હવે પાછો એમને આપતો નથી. કારણ કે, એવું કઈ બનાવ બનેલ હતું. પછી પ્રૂફ ન હતું, અને બોલો એવું કેતો હતો. જેના કારણે આવુ પણ થાય છે. જેથી કરીને આપણે પૈસા નાખી તે માટે આપણે સાચવીને કરવુ જોઈએ. અને આવું ગમે ટેવું યુઝ ના કરવું જોઈએ. શું તમે આવું કોઈ રિટેલ યુઝ કરેલું છે. એટલે ગમે તમે બીજાના ખાતામાં જે પૈસા નાખવાના હતા, તેના કારણે તમે વધારાના
હા હા. એક વાર મારા મઈ મારા મોટ તા બેનના ખાતામાં કોઈ વ્યક્તિએ ભૂલથી અ બે હજાર રૂપિયા નાખી દીધેલા હતા. જેના કારણે તે વ્યક્તિનો ફોન આવ્યા કરીતો હતો. કે અમને અમારા પૈસા અ નાખો નાખો પણ અમારા બેને પછી એ કીધું કે તમે અ અમા અમારી મુલાકાત લઈ જુઓ. અને પછી અમે તમને કેશ જ પૈસા આપી દઈશું. એવી રીતે અમ તેમને કીધેલુ હતું. પછી, એ ઘણીવાર એ મુશ્કેલ થઈ જાય કે કોઈ ખોટા નંબરને એવું નાખી દઈએ તો આપણે એક ખોટો નંબર નાખીએ તો એ ભૂલથી બીજાના અકાઉન્ટમાં પૈસા જતા રહે એ ડિજીટલ પેમેન્ટને ખુબ જ એક મોટી ભૂ પેલું છે. એટલે આપણે હંમેશા જે ઓનલાઈન પેમેન્ટ કે કરીએ ત્યારે ધ્યાન રાખવું જોઈએ. કારણ કે, આપણી એક ભૂલ આપણને ખુબ જ મોટી સજાને પાત્ર બનાવી શકે છે. એના કારણે આપણે ખૂબ ટેન્શનમાં આવી જઈએ છે. અને આપણા પૈસા છે એ આપણા પૈસા જતા રહે છે. અને કોઈ વાર શું આપણે ખોટા નંબર પર પૈસા મોકલી દઈએ તો સામેવાળો વ્યક્તિ આપણને પૈસા ન પણ આપે. એ પણ આપણે બાબતની ખૂબ તકલીફ હોય છે. એટલે આપણે ધ્યાન રાખવું જોઈએ. અને યોગ્ય રીતે આ આપણે અ ચુકવણી કરીએ ન ત્યારે એ પેમેન્ટમાં આપણે કાળજી રાખીને યોગ્ય સ્કેનર પરને યોગ્ય નંબર પર જ આપણે પેમેન્ટ કરવું જોઈએ. અને આવું જો આપણે ધ્યાન ના આપીએ તો આપણા પૈસા જવાની ખૂબ જ મોટી સંભાવના રહે છે. સો ટકા સંભાવના પૈસા આપણે જત કરાય છે. અને આપણે આપણા પૈસામાંથી હાથ ધોય બેઠીએ છીએ. એટલે આપણે ધ્યાન રાખવું જોઈએ. અને પૈસાની યોગ્ય રીતે સાવચેતીથી આપણે પેમેન્ટ કરવુ જોઈએ. અને યોગ્ય નંબર અને પાસવર્ડ દ્વારા જ પેમેન્ટ ક કરવું જોઈએ. એવું મે તો ધ્યાન રાખવા વિનંતી આપું છું.
હા, તમારી વાત એકદમ સાચી છે. કારણ કે, આપણે જે ઓનલાઈન પેમેન્ટ કરીએ છીએ. તેમાં આપણને પૂરતું જ્ઞાન હોવું જોઈએ એટલે જ્ઞાન નહી હોય તો પછી એનો યુઝ કરવો જ જોઈએ. કારણ કે એના નઈ આપણે જ્ઞાન ન હોવા વગેરે આપણે યુઝ કરીએ તો તમે જાણ્યું કે કીધું કે ડેહ તમને એક્ઝામ્પલ તો આપ્યું છે કે એવું થઈ જાય છે. અને મારા જે પપ્પા છે તે જે વ્યવસાય કરે છે, એટલે કે જે વ્યાપારી છે, એટલે કે એક પ્રકારનો ધંધો જ કરે છે, એટલે કે એમ અમારા એટલે પેરેન સ્ટોર છે, તેમાં મારા પપ્પાએ મોટા પ્રકારના જે વ્યવહારો હોય છે, મોટા મોટા તે વધારે પડતા ઓનલાઈન જ કરે છે, એટલે આવા એટમાં જ હોય છે, કે ચેકમાં હોય છે કે કટા ઓનલાન પેમેન્ટ કરી દે છે, અને રોકડમાં વ્યવહાર ખુબ ઓછા કરી નાખે છે, કારણ કે રોકડમાં હોય તો પછી મજા નહીં આવે ને તો બ્લેક મની તરીકે થઈ જાય છે, જે કરીને આપણે જેટલું વધારે વધારે ઓનલાઈન કે ચેક દ્વારા કરીએ તો આપણા માટે સારૂ છે, અને ઘરે પણ હવે તો તમે જાણો છો કે ઓનલાઈન પેપરના કારણે ઘણે ઘરે પણ આવે તો બધાના લોકો રોકડ ઓછી થવા લાગે કારણ કે પેલા બધા જે રોકડ સેવ કરતા હતા, બધા ઘરે જ કરતા હતા, જેના કારણે ઘરે ઘરે ચોરી થવાનો ભય પણ રહે તો હતો, જે હવે ખૂબ ઓછું થયો ગયું છે. અને આપણે જો કશે ફરવા જઇએ કે પછી કોઈ હોટલમાં જઈએ તો આપણા પૈસા આવે તો એટલે કે લઈ જાઓ જો પણ ઓછા લઈ જાઓ જોઈએ એમ અને એક વખત ફરવા જઇએ તો પછી આપણને પૈસ બધા જે વ્યક્તિ ઓ ચોરી પણ લે છે જેથી કરીને આપણને એક ભય રહે છે. આથી આપડા પૈસા જે ઓનલાઈન કે ફોન એટલે કરી દેએ તો આપડે સારું એમ એટલે પૈસા બહુ સાચવવા ના પડે અને ડાયરેક્ટ આપણે ઓનલાઈન પેમેન્ટ કરી શકીએ છીએ, આપણા ખાતામાંથી.
હા, સાચ હા, સાચી વાત છે, અને એ આપ આપણે ધ્યાન રાખીએ અને ઓનલાઈન પેમેન્ટમાં કાળજી રાખવી જોઈએ, કારણ કે ગરીવાર શું રોકડ પૈસામાં પણ અ જે રોકડની લેવડદેવડ હોય ચોરી થવાનો ભય અને એવું વેપાર ધંધામાં થતું રહે છે, રોકડ પૈસામાં શું કે ચોરી થવાનો ભય કોઈ એને પૈસા ન ઉચકી લઈ જવાનો અથવા એ નોટને આપડે સાવચેતીથી રાખવી જોઈએ, એ ખુબ જ ધ્યાન રાખવું જોઈએ, એટલે એ બાબતને આપણે ધ્યાન રાખીએ એ રાખવું ખૂબ જરૂરી છે, એના કારણે ઓનલાઈન પેમેન્ટમાં શું આપણે ડાયરેક્ટ પૈસા આપણા ખાતા તામાં જમા થાય છે, અને જેથી કરીને યોગ્ય રીતે આપણે પૈસા સાચાય છે, અને તે પૈસાના આપણે યોગ્ય ઉપયોગ કરી શકીએ, એટલે ઓનલાઈન પેમેન્ટ એ ખુબ સારી બાબત છે, અને ઓનલાઈન પેમેન્ટ એ એક જોવા જઈ તો આપણા માટ એ લાભદાયક છે, પરંતુ ઘણી વાર શું છે, કે લોકોનો વિશ્વાસ છે એ એક બાજુ જોવા જાય તો એ એક ગંભીર રીતે એ લોકોનો લડખાઈ જાય છે, અને એ આપણે ધ્યાન રાખવું જોઈએ, એટલે કરીને આપણે ઓનલાઈન પેમેન્ટ રૂ ત્યોક એ સારી બાબત છે, પણ ઘણા લોકો માનતા નથી, અને ઘણા લોકોનો વિશ્વાસ હજી ઓનલાઈન પેમેન્ટમાં એટલો પૂરતો નથી, અને તેઓ એટલો ઉપયોગ કરતા નથી. અમાર બાજુ પણ એવા ઘણાય વ્યક્તિઓ છે, જે ઓનલાઈન પેમેન્ટ હજુ એ લોકો ઉપયોગ નહી કરે, કારણ કે પૈસા એ લોકને બીક છે, કે એ લોકોના પૈસા કપાઈ જાય છે, અથવા ગમે તે કોઈ લઈ જાય અ એવી રીતે એ લોકો એમ બીએ છે, આમ ડરે છે, એટલે એ પૈસાનો એટલો ઉપયોગ ઓનલાઈન કરતા નથી, બરાબરને.
હા, બરાબર છે, એટલે કે એ લોકો એવું નહી કે ની વાપરવું જોઈએ ઓનલાઈન પેમેન્ટ કારણ કે એ લોકો એ લોકો ડરતા નથી, પરંતુ એ યુઝ કરે તો એમના માટે પણ સારું જ છે, કારણ કે એમનો સમય પણ બચે અને એકદમ સરળ છે, કારણ કે ઓનલાઈન પેમેન્ટ આધુનિક મને ખૂબ મોંધ મહત્વનો ન અગત્યનો જે બાબત બની ગઈ છે, બધા જ બધા જ પ્રકારના નાગરિકો હમણાં તો બધા વાપરે છે, અને સારી રીતે વાપરે છે, જે લોકો આમ ડરતા છે, તે લોકોએ હન જ્ઞાન લેવું જોઈએ, અને પૂરતું શીખવું જોઈએ, એટલે કે બરા બરાબર શીખવું જોઈએ જેના જાણે એ લોકોને પછી અંદરથી એવું ન થવો જોઈએ કે આવું ઠયુ છે, આવું ઠયુ છે, તેના કારણે એ લોકો બી બી ને કરીએ તો પછી એ લોકોને જ કે ગમે તેવું કરી દે છે, જેથી કરીને એ લોકોને આવું ઠાય છે, પછી તે લોકોએ સાયબર કેફેમાં આવું બધુ જાણ કરવી પડે છે, કોઈ પણ નુકસાન થયું હોય તેવું જેથી કરીને આપણે ખુબ સાવચેતી રાખવી જોઈએ, કારણ કે, ઓનલાઈન પેમેન્ટ તો ખુબ મહત્વનું છે, કારણ કે બધા જ લોકો હમણાં તો મોટા મોટા વ્યાપારી તમે જાણો છો કે બધા જે મોટા મોટા વ્યવહાર કરતા હોય તો વ્યવસાય તે લોકો બધા વાપરે છે, કારણ કે બધા જે બિલ્ડરો હોય છે. બધ ત્યાં એ લોકનો જે પણ વ્યવહાર હોય છે, કેશ એટલે કેશમાં હોય છે, ચેકમાં જ હોય છે, એમ જેથી કરીને એ લોકો આવું ઓનલાઈન પેમેન્ટનો ખુબ વધુ ઉપયોગ કરે છે, તમારા ઘરબાજુ ક્યો છે, તમારા ઘરબાાજુ બધા લોકો માને છે, ઓનલાઈન પેમેન્ટમાં.
હા, અમારા ઘરબાજુ પણ બધા ઓનલાઈન પેમેન્ટમાં હજ શું પણ માને છે, અને માને પણ છે, એટલે બધાની અલગ અલગ ત્રેવડ છે, અને ઓનલાઈન પેમેન્ટની વાપરવાની પદ્ધતિ પણ બધાની પોતપોતાના મંતવ્ય પ્રમાણે લોકો રજૂ કરે છે, એ તો એ આપણે ધ્યાન રાખવું જોઈએ, અને ઓનલાઈન પેમેન્ટનો ઉપ પયોગ તો હાલના યુગમાં બધાને આવડવો જ જોઈએ. ચાલો, આપણે મળીએ.
હા, સારું.